હલો હા બોલ
શું કરે છે?
ટાઈમ પાસ કરું છુ બોલ
આજે જોઈ લી તા ને ત્યાં પેલા મંદિર સાઈડ જતીતી ને ગ્રીન કલર જેવી ટી શર્ટ પહેરી અને ડેની બ્લુ જીન્સ તુંન તાર મમ્મી હ
હમમ મમ્મી હસ
ક્યા ગેલા?
અમે ફરવા ગેલા એમને એમજ આટો મારવા ગેલા થાકી ગેલા મમ્મી હાટે મને તો હવે કામ કરી કરી ને થાક લાગે. .
હમ્મ. તો હું ત્યાં આગળ આવવા જ મલવા પણ તા મમ્મી પપ્પા ને હતા ને મેં કીધું ખાલી ખટું ડિસ્ટર્બ થશે તમને ખાલી ખોટું ઉભા રેસો તમે જ તા બો એમ પણ ટ્રાફિક ની એવું હતું દોડું એ સાઈડે હા એવું કઈ નઈ પણ મતલબ એમ કા અવે અમે પણ જતા હતા હું પણ મા ફ્રેરેનસ લોકો જોડે હતો એમ હ પછી મે ના દી ટર્બ કર્યા મેં કીધું હા બધા ખાલી ખોટું ઊભા રહે હતા તમે લોકો એ ઉભા રેતે તમે લોકો પણ કઈક જતા હતાને તો પછી મેં ના ઉભા રાખ્યા.
કઈ નહી ચાલે
તા મમ્મી એ કઈક વ્હાઈટ કલર જેવો ડ્રેસ પહેર્યો હતો અને શું કેવાય તે ગ્રીન જેવી ટી શર્ટ પહેરી તી
હમ હમ હા બરાબર હાચી વાત છે અમે જઈશું
હમ્મ અન આપણે શું શું કેવાય રોડની સામસામની સાઈડ મતલબ તું જતી જ ઓલી સાઈડે જતો હતો એટલે પછી ક્યાં બોલાવત હમ મે પેલી બુક્સ મોકલવા કીધેલું એ શું કર્યું. વિચાર્યું પછી એનું કશું. મતલબ શું કેવાય ત બેને કીધે લોકો કે એના કઈ છે ને એક્ઝામની તૈયારી કરવાની છે તો, વાત કર વાત કરજે એની જોડે કઈ એની માટે કીધું હતું બેને તો પછી એના માટે મેં ફોન કર્યો અત્યારે.
મારા બેહેન કે તારા બેેન
તારા બેને મને કીધું તું.
હમ શું કયું.
તમારા મોટા બેન છે ને પૂજ્ય એમણે મને કીધું. જો કે વાત કરજે એમ. એની જોડે એના કઈ કન્ફ્યુઝન. એવુ કઈક.
હા તો બોલો શું કન્ફ્યુઝન છે?
હા. તના કન્ફ્યુઝન છે તું કે. શું થયું?
અલા બારવાનું ગ બેને બ
તો એનું પૂછતી થઈ કે તારું પૂતી મતલબ એને તારું નામ લીધું તું એનું નામ લેસ.
બરવાનું મારું.
અચ્છા એમ.
હમ્મ.
તો શું કર્યું પછી બાર પછી શું વિચાર્યું શું કરવાનું છે.
બાર બી જ છેને સા હ સોરી સાયન્સ સાયન્સમાં જવાનું છે મારે.
સાયન્સ સ્ટ્રીમ લેવાની સાયન્સ
એમાં તો બધા બહુ બધા સ્કોપ છે મતલબ એમ. પણ બારમાં પ તારા સેમા કોલેજ સેમા કરવાની મતલબ બાયોમાં કરવાનું મેથ્સમાં પછી મેઈન સબ્જેક્ટ કયો એમ.
હું કોમર્સમાં હું કોમ્પ્યુટર કરવા નુ. કે મને ક્પ્યુટરમાં ઇન્ટરેસ્ટ છે એટલે.
તો બી સી એ કરી લેતો પછી.
ના બો કટોકટી છે ના થાય લોકો
તો પછી હા બી સી એ નહી તો બીજું તને શું ગમો મતલબ કોમ્પ્યુટર સાયન્સ એવું હોય છે ને બીજું કઈ.
મન તો કશું નહિ મને તો ખાવાનું ગમે છે.
ખાવાનું ભાવે એની માટે કઈ જો બોલાઈએ તને થાય જ ને
એના ઇન્ડિયામાં કમાવાનું આઉટ ઓફ કન્ટ્રી
હા મતલબ અહીંથી. કોર્સ કરી લેવાનો. એની કઈ માસ્ટરની ડિગ્રી હોય ને આ આપણે બહારથી કરી લેવાની. તો વાંધો એટલો બંને શહેર નું થઈ જાય મત હવે એ સાઈડ જવું હોય તો પણ આ સાઈડ આપડે. કામ કરવું હોયને તો આ સાઈડે પણ.
હ સમજી ગઈ તો મનેતો
જતી રેતો પછી ક્યાં જઈશ કેનેડા, ઓસ્ટ્રેલિયા એ તો લોન નું લોન તો મળી જાય ત્યાં. એમાંથી પણ લોન મળી જાય અબોઅટ જવા માટે. હવે.
હે.
પ્રા ફાઈનાન્સ નું કરે છે પણ એ તો પ્રાઇવેટ ઇન્વેસ્ટ.
હા એમને લોનને એવું ના હોય, એમના માર્કેટ નું એનાલિસસ કરીને એમાં પછી ઇન્વેસ્ટ એવું કરવાનું હોય. નારી. મળ ને એના પરથી ચા ના આગળ. હમ એનું શીખવું હોય તો શીખવા દઈએ એનું હું શીખું છું મા પપ્પા જો વડે થોડું થોડું રોજ રોજ થોડી વાર. હમ્મ આલું સે બીન. ને એ બધામાં સને કરવાનું હોય ને બહાર જવા માટે આ એલ ટી એસ કરવું પડે. પેલું શું કેવાય એમાં સ્પેસિફિક કો ય ન એવા કો કન્ટ્રી હોય છે એવા કે જેમાં ઇન્ડિયાના વિઝા આમ પ્રીમિયમ મળે છે. તો નહી કરવી હોતી આપને બેઝિક નોલેજ ત્યાંનું હોવું જોઈએ હા. હા હા બસ એ યુકેમાં એવું હોય છે મતલબ હા બોર્ડમાં પછી કોલેજમાં છે ને એટી અરાઉન્ડ એટી પ્લસ. થોડા માર્ક્સ હોય ને તો આપણને જવા દેજ એમ ને એમ. વિઝાની નથી જરૂર પડતી એમાં એલ ટી એસ કરેલું નહી હોતું મતલબ. ચાલે આમ તો જતું રહેવાય ત્યાં પણ જતું રહેવાય. ત્યાં તો થોડા પૈસા વધારે આપ્યા ને તો પણ એ લોકો. જોવા દે.
હમ્મ.
હમ્મ. અમાર બાજુમાં એક છે ને ભાઈ તો એ મતલબ હમણાં ગયા કે છે ને અહિયાં ઓસ્ટ્રેલિયા ગયા એ.
હમ્મ બરાબર.
સાડા સાત જ કેટલા બેન્ડ હતા એમના.
આપડે વધારે લાવવા જોઈએ બેન. લા પર બહુ પૈસા ખર્ચો
એતો ખર્ચો તો થાય પછી એ તો એને તો પેલું શું કેવાય હા સાયન્સ લીધું તું એણે. અને. પેલું શું કેહેવાય ને અ. આ દવાઓ ને. એ કરનું શું કેવાય.
દવાઓંગના
ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ હોય ને હા ફાર્માસી હોય ને તો એમાં માસ્ટરની ડિગ્રી કરવા ગયો છે, અને જોડે જોડે ત્યાં અન કરશે એટલે એટલે એને પૈસા વધારે ભર્યા છે, એને હોવે એને કઈ કેટલા આ કમસે કમ. ત્રીસ, પાંત્રીસ, ચાલીસ
તો ભારત ઓસ્ટ્રેલિયાસ્ પંચાવનૈ
હા. પત્યું એટલા ચાલીસ, પિસ્તાલીસની આસપાસ પત્યું ક એું કેતો હમણાં બે દિવસ પહેલા મેં વાત થયલી.
હમ.
હમ. તે ગયા ના પછી એ હા.
તમે ના તમે નહી શોરતું બોલા.
હા, તો મતલબ એમ કે ત્યાં તો બે એમાં તો એના સારા સાડા સાત જેટલા બેન્ડ હતા ને તો. તારું વિચાર આવેવે એમનું છોડ બીજાનું તારે શું કરવાનું હતું.
મા તો તો મે મ તો.
તે એવું હોય તો બે. અહીં આગળ કરી લે માસ્ટર બાર કરી લેજે ત્યાં સુધી શીખી લે કઈક. પણ એમાં કેવુ એના ઇન્ટેક હોય ને તો પછી મીડ સેમમાં ઇન્ટેક મળે. તો પછી આપડે ચાર મહિના ત્યાં આગળ વેઇટિંગ કરવું પડે આપડે ભણવા માટે.
તમને આટલું બધું નોલેજ? વાવ ગુડ.
આ મારા ફ્રેન્ડને એવું. ગયેલા છે એટલે મને ખબર છે એટલું.
ના ના હાચી વાત છે.
જતું રેવાય વાંધો ના આવે.
હમ્મ.
પણ એમ પછી ત્યાં આગળ કઈ આપણને એટલે વહેલા કશુંક કામ ના મલે ને તો આપડે પછી ત્યાં આગળ. પાછળથી આપણને તકલીફ પડે હ. સ્ટાર્ટિંગમાં કોઈ પણ જગ્યા આપડે રેવા જઈએ ને એટલે્ ત્યાં આગ આપો ખર્ચો થાય પછી ત્યાં આગ એ ખર્ચ આપે પૂરો પડવાનોય તો મતલબ એ કરવા માટે આપણે. કરવું પડ જો આપેલ સેલ હોય. ઘરે તે લોકો પૂરું પાડે પણ પછી ઘરેથી તકલીફ હોય ફાઈનાન્શિયલ તો પછી આગળ ત્યાં આગળ આપણને તકલીફ પડે. એટલે એ બધું જોઈન કરવું પડે એમ. ખાલી ખોટું આપડે હલવાઈએ જોડે જોડે ઘર વાળા પણ ચિંતા કરે.
હું બોલી ગઈ તો શું.
મારે હવે જોબ ચાલુ કરવાની છે મારે.
હ મારે મેં હમણાં છે ને બેંકમાં એક એક્ઝામ આપી છે તો એની રિઝલ્ટ.
ખાસ મ ખાસા બધા મા આપી તી.
બરાબર, તો તું તો મહેનત કર હવે.
હું, કરું જ છું ચાલુ.
હ, બીજા બધા ના. મહેનત કર.
હા, હવે વાંચવાનું ચાલુ જ છે, હવે.
એવું, તો તું આ દિવસમાં તો બહુ બહુ તો કેટલા કલાક વાંચતો હોઇશ. આમ જોવા જઈએ
આમ જોવા જઈએ, તો દિવસમાં હું નવ કલાક.
નવ કલાક વાંચું દિવસમાં?
હા, હા, હા.
તો ના હોય
હાચે. થોડું આઘુ પાછું થઈ જાય મતલબ, એમ.
એટલે કરરે કર મને ટાઈમ કે, હવારે કેટલા વાગે ઊઠું. એવું સાત વાગે ઉઠીને પછી હું કરું?
ઉઠવાનું પછી, ફ્રેશ થવામાં એમાં કલાક જતું રેના તો કરવામાં દોઢ કલાક જેવો એમ જતો રે એમા, પછી બેસું વાચવા, સાડા નવ દસ વાગે બેસુ સવારે તો પછી જી બાર એક વાગે જમવા નો ટાઈમ બપોર થોડી ઘરમાં પછી હા. બસ બપોરે બેસુ પછી, ત્રણ કલાક જેવું.
હમ્મ.
સાંજે પછી બેસુ, ચા નાસ્ત તો કરીને અને પછી રા તે કલાક રિવિઝન કરી લવ. થઈ ગયું કામ, પછી આંટો મારી આવું બાર થોડી વાર, ભાઈ બંધ જોડે ફરી આવું.
ઓય મારામાં એક કોલ આવે છે, પણ થોડી વાર માં કરું વાંધો ના હોય તો
હા, વાંધો નઈ, પણ પેલું ચેક તો કરી લેજે એક વાર
હા, હા, કરી દીધું, હા, હા, કર હા, કરી દઈશ
ના, ના, ના, સાંભળ, સાંભળ મતલબ ત્યાં બેને કીધેલું મને પેલું ચોપ ડું તો હું મોકવાનું છે તો બધું, પણ હજુ થોડીવાર લાગશે, મતલબ એમ ક, કાઢવાની જ ચોપડી બજુ
હા, વાધો ની
આ તે એનુ મુુંદન કાડીન બધું કરીયાલીસ
હા, હા, સો ટકા ચાલ કરું, હો
એ, હા
હમ્મ, હમ્મ